બસ બસ એકદમ મજામાં જ છે. કેમ છો?
જય શ્રી કૃષ્ણ, મજામાં.
હ અત્યારે હવે વેકેશન નો સમય થઈ ગયો છે વેકેશન પડ્યું બધાને. અને રુટિન લાઈફમાં માણસ પોતાનું સમય કેવી રીતે સેટ કરે છે સમય વ્યવસ્થાપન વિશે આપણે થોડી વાત કરીએ. તો જો બળ ભણતા વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને તો સવારની સ્કૂલ હોય છે તો સવારનું રૂટીન તો એનું એઝ ઇટ ઇઝ જેમ છ સાડા છ એ ઉઠીને સ્કૂલે જાય સાડા સાત થી સાડા બાર કે બે વાગ્યા સુધીનો સ્કૂલનો ટાઈમ હોય છે. અને પછી સ્કૂલથી આવી અને પછી લોકો ટ્યુશનમાંને એમાં જાય છે અને ટ્યુશનથી આવી અને થોડી વાર રમે છે અથવા તો રમવાનો ટાઈમ હવે તો નથી રહેતો પણ એ ઘણા લોકોને એક્ટિવિટી જોઈએ બાળકોને એટલે એ લોકો રમવા જાય છે અને પછી સાંજે છે એક રાત્રે આખું ફેમિલી ભેગું થાય છે અને સાંજે આવીને બાળક થોડી વાર લેસન કરે અને પાછું એનું રૂટ સુઈ જાય અને સવારથી પાછું એનું રૂટીન લાઈફ શરૂ થઈ જાય. તો આ ભાગદોડવાળી જીવનશૈલીમાં છે ને કોઈને સમય મળતો નથી ફેમિલી સાથે રહેવાનો કે કંઈ બીજી એકસ્ટ્રા એક્ટિવિટી કરવાનો તો સમયને આપણે સાચવી અને બધાને થોડો થોડો સમય આપી શકીએ ફેમિલીને જે ભણવા માટે જે આપણે એસ્ટ્રા એક્ટિવિટી માટે છે તો એ એક બહુ જરૂરી છે ઓફિસ વર્કવાળા હોય કે વર્કિંગ વુમન હોય કે છોકરાઓ હોય કોલેજવાળા હોય કે કોઈ પણ હોય સ્કૂલવાળા તો બધાને થોડો થોડો ટાઈમ આપણે એડજસ્ટ કરવું પડે છે ભણતા વિદ્યાર્થીઓને શું છે બોર્ડની એક્ઝામ તો થોડી ટફ કહેવાય છે બાકી સાદા તો ઠીક છે વનથી નાઈન સુધીમાં એ લોકો રૂટીન લેશન કરી લેતા હોય છે અને એને કવર પણ થઈ જતું હોય છે પણ જય્યારે બોર્ડવાળા છોકરા હોય. છે ને એને તો બહુ વધારે મહેનત કરવી પડતી હોય છે અત્યારે તો પાછું આપણું એજ્યુકેશનનું એટલું બધું વધી ગયું છે ને કે કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે ભણવા માટે થઈને તો છોકરા હવે ઓછામાં ઓછા પંદર સોળ કલાક તો એનું લેશન કરવું જ પડે છે જો આટલું નથી કરતા તો પછી એનો સ્કોર કે રેટિંગ એનું નીચે વય્યું જાય ને એવું એને એક ડર રહે છે કેમકે આજકાલ બધા છોકરાઓને નાઈન્ટી પ્લસ જ આવવા માંડ્યા છે પેલા આવું બધું એજ્યુકેશન નામાં નહોતું. એટલે એના માટે એ લોકોને થોડું ટાઈઇમ મેનેજમેન્ટ કરવું પડે છે કે જેથી કરીને પોતાને એ એક પોતાને એકાદ કલાક એક્ટિવિટીનો ટાઈમ આપી શકે અને બાકી ફૂલ ડે એ પોતાનું લેશન કે જે કાંઈ હોય એ કરી શકે છે. તમારે શું કેવું છે એ બધા બાબતે.
હા સાચી વાત છે સમયનું વ્યવસ્થાપન તો હોવું જ જોઈએ અને તો જ જીવન આપણું વ્યવસ્થિત થાય તો જ આપણું લક્ષ્ય એના સમયે આપણને મળે એ તમારી વાત એકદમ સાચી છે. કુદરતનો પણ નિયમ છે કુદરતમાં પણ એ નિયમ છે કે સમયે સમયનું બધું થાય એટલે કે સવારમાં સૂરજ એની રીતે ઉગે જ રાત્રે એની રીતે હાથમે જ એ રીતે. સિઝન પણ છે અત્યારે મેંગોની સિઝન છે આ ઉનાળામાં જ મેગો આવે એ રીતે કુદરતી અમુક શાક પણ એવા છે જે એની સિઝનમાં જ આવે ઘઉંની સિઝન હોય મસા. શાલાની સિઝન કુદરત વ્યવસ્થાપન સમયનું વ્યવસ્થાપન પહેલાં તો કુદરત પાસેથી શીખવાનું છે, જે કદી તૂટતું નથી જેમાં કદી ફેરફાર થતો નથી, એ જ રીતે આપણે પણ આપણું જીવન વ્યવસ્થિત રાખીએ. સમયે સમયનું કામ કરીએ, તો જીવનનો તકલીફો ઓછી થાય છે. મારા સાસુ છે તો એમને આદત છે સવારે છ વાગે ઉઠવાનું, અને ચા પીવાની, ચા પી અને સંડાસ લાગી હોય કે ના લાગી હોય સંડાસમાં આંટો મારી આવવાનો અને તરત નાઈ લેવાનું અને નાઈ અને પછી માળા અને પૂજા પાઠ કરવાના. પૂજા પાઠ કરી અને પછી નાસ્તો અને દૂધ. એના ટાઈમે એમનું સાડા આઠે પૂજા પાઠ પતી ગયા હોય, સાડા આઠે એમણે બીપીની દવા લેવાની પછી, નાસ્તોને દૂધ કરવાના. અને પછી મને શાક સમારી આપે, શાક સમારી આપે અને સાડા અગિયાર એમને જમવાનો ટાઈમ. સાડા અગિયારથી મોડું ન થવું જોઈએ. સાડા અગિયાર જમે અને પછી ઘરમાં વીસ આંટા મારે. અને સાડા બારે સુઈ જાય, સાડા બાર થી ત્રણ વાગ્યા સુધી સુવે, ત્રણ વાગે એમના શરીરની અંદર જાણે ઘડિયાળ હોય એમ જાગી જાય અને ત્રણ વાગે એમને ચા પીવાની હોય એટલું બધું વ્યવસ્થિત એમનું જીવન છે. પછી પોતે પાઠ કરશે, છાપુ વાંચશે, સાડા પાંચે ફરી આંટા મારશે, ઘરમાં કપડા સંકેલશે અને સાડા સાતે જમવા બેસી જશે અને રાત્રે એમની દવાનો ડોઝ સાડા આઠ થાય એટલે કે હવે મને દવા આપી દે એટલે સાડા આઠ ની દવા લઈ અને નવ વાગે સુઈ જાય. અને એ અત્યારે છ્યાસી વર્ષના છે, છતાં એટલા ફિટ છે ને એનું કારણ છે એમની આ એકદમ વ્યવસ્થિત જીવન શૈલી એટલે એમના માંથી શીખવા જેવું છે. તમે કહો છો એમ વિદ્યાર્થીઓએ પણ ગૃહિણીઓએ પણ જોબ કરતી સ્ત્રીઓએ, પુરુષોએ, દરેક વ્યક્તિએ સમયનું વ્યવસ્થા વ્યવસ્થિત રીતે પાલન કરે ને તો એમનું લક્ષ્ય એમનું જીવન. સુવ્યવસ્થિત રહે અને ખૂબ જ સરસ રીતે દરેક વસ્તુને પ્રાપ્ત કરે. શું કહ છો?
હમ. ના. બરાબર છે, અત્યારે જો રૂટીન તમારું લાઈફ લાઈફ સ્ટાઈલ બરાબર હોય તો તમે કયો છો એમ ઉંમર વાળા હોય છે, તો એ સશક્ત હોય છે, પોતાનું કામ જાતે કરી શકે છે, શું કામ કેમકે એ લોકો ટાઈમ ટુ ટાઈમ પોતાનું મેન્ટેન કરી પોતાનું જે દવા લેવાનું રૂટીન છે અને જમવાનું છે એ બધું ટાઈમસર રાખે છે, એમાં જરાય આગળ પાછળ થવા નથી દેતા જેથી કરીને એની હેલ્થ છે, એ બરાબર રહે છે એટલે આમાં સમયનું બહુ વધારે મહત્ત્વ છે, કે ટાઈમે એને ઉઊઠી જવું ટાઈમે દવા લઈ લેવી ટાઈમે થોડું વોકિંગ કરી નાખવું અને એ બધું બહુ જરૂરી છે અને ભણતા વિદ્યાર્થીઓને તો શું છે સવારે વહેલા ઉઠીને જો ભણે તો એમ કહે છે બ્રહ્મમુહૂર્તમાં તમે જો લેશન કર્યું હોય, તો તમે થોડું પણ ભણ્યા હોય તો તમને એમાં વધારે યાદ રહી જાય છે અને તમારે ક્યારેય પણ એ ટોપિક વિશે લખવાનું કે એવું આવે તમારે ક્વેશ્ચન આવે તો તમે એનો સરસ રીતે જવાબ આપી શકો છો એટલે સવારે જો ચારથી છનો ટાઈમ છે એ સરસ ટાઈમ છે અને એવી રીતે સિનિયર સિટીઝન હોય કે જે લોકોને ઓફિસ વાળા છે એ લોકો સવારે વહેલા ઉઠી અને આવી રીતે છ વાગે વોકિંગ કરવા કેમ નીકળી જાય છે. જે છ થી આઠનો ટાઈમ એ લોકો માટે સારો છે, પછી ઘરે આવી અને પોતાનું બ્રેકફાસ્ટનું ને થોડું રૂટીન ક્રિયા કરી અને પછી એ લોકો પોતાના ઓફિસ જવા માટે નીકળી જાય છે, કે જેથી કરીને એના ઓફિસના જે કામ છે તેમાં એને લેટ ન થાય અને ટાઈમ બધું પહોંચી જાય, અત્યારે તો ટ્રાફિક એટલો બધો બધી જગ્યાએ થઈ ગયો છે ને તો ઓફિસમાં ટાઈમે પહોંચવું થોડુંક અઘરું થઈ ગયું છે, તો એના માટે બધું એને પહેલેથી પ્લાનિંગ તૈયારી કરીને રાખવું જોઈએ કે મને ઓફિ ઓફિસ પહોંચતાં અડધો કલાક થશે કે પોણા કલાક થશે, તો એ પ્રમાણે એને ઘરેથી તૈયાર થઈને નીકળવું પડે છે. અને ઓફિસ જઈને ઓફિસનું બધું રૂટીન પતાવી અને એક વાગ્યે લોકોનો લંચ હોય છે, તો આ બધું એને ટાઈમ શેર કરવા માટે અથવા તો સાંજે પાછું ઓફિસનું વર્ક પતાવીને ઘરે આવવા માટે, કે ઘરે આવીને ફેમિલીને ટાઈમ આપવો, એ પણ જરૂરી છે કે, જેથી કરીને એનું ફેમિલી છે એને એમ થાય કે નહી, અમારા પેરેન્ટ્સ છે એને અમને થોડો ટાઈમ આપે અને કઈક બે નવી વાત આજે જે લોકો શીખીને આવ્યા છે એના વિશે વાત કરી તો સમયે સમયે દરેકને આપણે થોડું કાંઈ ને કાંઈ શીખવીએ કે કોઈને કોઈ વાત સમજાવીએ તો એ પણ એક બહુ સારી વાત છે, કે આપડો ફેમિલીનો એટલો આનંદ ઉસ્સાહ બની રહે છે, એકબીજાની લાગણી થી જોડાયેલા રએ છીએ.
હા સાચી વાત છે, તમારી અને શહેરી જીવનમાં તો એટલી ફાસ્ટ લાાઈફ થઈ ગઈ છે, ને કે તમે પાંચ મિનિટ ઘરેથી મોડા નીકળો તો ટ્રેન ચૂકાઈ જાય, તમારે ટ્રાફિકનો વિચાર કરવો જ પડે કે મારે દસથી બાર મિનિટ ટ્રાફિકમાં જશે પછી હું રેલવે સ્ટેશન પહોંચીશ અને પછી હું આટલા વાગ્યાની ટ્રેન પકડીશ, ટ્રેન એને સમયે જ હોય છે એટલે વ્યવસ્થા કરવી અને સમયસર એ વ્યવસ્થામાં તમારે પહોંચવું એ જીવનમાં બહુ જ જરૂરી છે અને એક વખત જ્યારે તમે કરવા માંડો ને વ્યવસ્થા અને સમયસર પહોંચવાનું આયોજન પછી તમને અઘરું નથી, લાગતું પરંતુ એમાં આનંદ આવતો હોય છે અને સવારે વહેલું ઉઠવું, અત્યારના બાળકોને એવું થાય કે, અરે વહેલું ઉઠવું તો બહુ કંટાળો આવે પથારીમાં સૂતા રહેવાની કેટલી મજા આવે પણ એક વખત જો વહેલાં ઉઠીને પોતાનું કામ કરે ને કે, ભાઈ વહેલાં ઉઠીને પોતાનું બધું કામ પતાવી દીધું, બપોરે ફ્રી થઈ ગયા, તો તમે એક્સ્ટ્રા કામ કરી શકો, અને એની જે મજા છે એ વ્યવસ્થાની કે વેલો આપણે કહેવત છે, ગુજરાતીમાં કે સવારે વહેલા ઉઠનારને બળ, બુદ્ધિ અને ધન વધે છે. વહેલો ઉઠે વીર એના બળ, બુદ્ધિ અને ધન ત્રણેય વસ્તુ વધે છે, કારણ કે એનો દિવસ વહેલો શરૂ થાય છે અને એ વ્યવસ્થા શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ હતી, પણ મોડા ઉઠો તો બધું કામ મોડું શરૂ થાય અને તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી ન શકો, શું કહો છો?
હા. ના. બરાબર છે, એ તમારી વાત બરાબર છે ને તમે જે કહો છો કહેવતને સરસ છે, રાત્રે વહેલા જે સુવે, વહેલા સુવે તે વીર, બલબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. જો તમે આ આ જે વાત છે, એને તમે ફોલો કરો તો સવારે વહેલા ઉઠી હો તો દિવસ તમને બહુ લાંબુ લાગે કેમકે તમારું કામ બધું સમયસર પતી જતું હોય છે, તો તમને એમ લાગે કે ઓહો મેં આટલા બધા કામ કરી નાખ્યા છે અને તમને દરેક કામ કરવાની નિરાત જે છે, શાંતિથી તમે તમારું કામ પતાવી શકો છો, જો તમે મોડા ઉઠો તો તમારે બધા જ કામમાં દોડાદોડી બહુ થાય છે, તો તમે જો વ્યવસ્થા કરીને રાખી હોય કે હું સવારે વહેલો ઉઠી જઈશ કે તો મારે મારા દરેક કામ છે એ શાંતિથી સરસ રીતે થઈ જશે અને વેલા ઉઠવામાં તો તમારે શું છે, તમારું બુદ્ધિ ન મન તમારું શાંત થઈ ગયું હોય છે, તમે તો આખા દિવસના થાકેલા હો સવારે ઉઠો ત્યારે રિલેક્સ થઈ ગયા હો છો. તો તમારું મન એકદમ ફ્રેશ હોય છે તો એનાથી તમે જે પણ સવારમાં કામ કરો તમારું ભણવાનું હોય તો તમને વિદ્યા સારી આવે છે તમારે ઓફિસ વર્ક હોય તો તમારે એમાં પણ જલ્દી થી સારું તમે એને મેન્ટેન કરી ઓફિસ વર્કમાં હવે આજે શું કરવાનું છે એ તમે વિચારતા હો તો એ પણ તમે સરસ રીતે કરી શકો છો તો સમય સમયે તમે જે કામ કરો ને એનું બહુ જ મહત્વ છે અને એ તમને આગળ જતા પણ કામ લાગે છે એક રૂટીન લાઈફ થઈ જાય છે. તમારી અને દિવસ તમને લાંબો લાગે છે નિતર મોડા ઉઠો છો તો શું છે દિવસ જલ્દી પૂરો થ જાય છે ને એવું લાગે છે
સરસ વાતો થઈ તમારી સાથે.
હા મજા આવી તમારી સાથે સમય ની વાત કરીને આવજુ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.